ગ હ
કોઈને નોકસરી બેઠા કોલો. ના તો
વર્ષો વરષ બંધ જતો ક ત કમ
ના વરસાદ તો વસાદ ન આ તો તડકો હેલા.
એવું અમારે તો વાદરે જવું કરેલું ત.
તમારું વાદળ એમ, તો તમાર તો વથળ આવશે લાગેળ.
વર્સાાદાઉન તૈયારી છે એવું લાગે.
તસ લબમાંત છો.
હા મેહેસાણા જું. હમ મેખણા લે આપ મજા ત સધી ચાલ.
હવ સમથીંગ.
હવ.
તા હા તોડો પર પ્લાન બનાવી.
અરે આ ઠંડક ની ફરવાની મજા આવે.
હ ઠંડ વાતાવરણ ફરવાનું તો યાર મજા આવેવાની. આ બાત જઉું બહુચરા બહુચરાજીથી વિ ત તો જઉ.
બોધરાજી વિરંગો માંજું.
હા સવારે જધથી નીકળ છ વાગે.
હમ.
અઆપડે એકકો ગાડી કરવી પડશે ને?
હા.
કો ગાડી ચલી પડી.
એક ખોખ પડ માણસો પર આધારો.
માનસો તો પવા જવા થઈ જાયશે.
હા.
પ જવ મણસ થઈ જ છે.
પહોચવા.
હા ભ આપડે એકકો ગાડી કરીએે. હા એટલે જઈએ ત.
હા તો જવાય માણસો થઈ જાય તો તો ના આવડે.
છ વા કેટવા નીકળી એલો બહુચરાજી. આઠ વાગે ત્યા પગી ગયા બે કલાકમાં. પેલા બોચરા છે. બહચરાજે બહચર મન દર્શન દર્શન કાલી.
હા.
પછી જુનું મંદિર તો આવ્યું ને, સંખલપુર.
હા.
તો બી દર્શન કરીને તો પહેલાના જમાનાનું સારું વસ્તુ હોય. બળદગાડું છે, બધું જુના જમાના ન છે પેલા.
એવ એમ.
હમ.
હમ.
એ ભાઈ જોય.
હમ.
અનપ્રસિ્ધતા દશે વીરંગોમ.
હ, પણ પેલા આપડ પુંચું કે પાટડી મસ્ત જોવા લયક સ્થળો.
પાટડી રટર્ન વિરમ રિટર્ન પાટળડી.
હ પાટળીમાં જોતોર જ દિવાળી પર મજા જઈમ દુવારું હારું. મોટુંસર.
તો જોવાનું જ ન, ના હું નહી ગે પણ. વાતો હડી કે જોવાનું લાઈફ સર સારું હોય, અને આપડ પેલા વિરંગોમ દહો વિરંગોમ મેળ મથા દર્શન વર્શન કરી.
હમ.
પછી તળાવ હોય પા તળ. ના એ તો તમ સટની છે.
ના.
એ તળાવની ચારે બાજુ મંદિરો એટલે હ ને, બાપ મંદિરો હો.
ક કામ મારે મંદિર મા મંદિર ને મંદિર હશે ને.
બધા મંદિર બાબર મંદિરે, માપણા માપણા મોટા.
એવય અરે દર્શક ખરી દએ, હમ હા બરોબર.
તળાવ બળમાં પબ્લિક સારી ફરવા આવતી હોય દર્શન કરવા.
હમ અતો મસ્ત ઠંડક નું વાતાવરણ ફરવાની. મજા આવે, હમ હ.
હલો બાર બાર બારગે એથી નીકળી જા હું. પછી સીધા આવશો, પાટડી આવશે.
પાટળ જવુંય. ભાડું વાળું નક્કી નહીં કરવુંડે એકકો નનું.
હડું તો હવે જે થાયબંધ આપી દેવાનું.
અને કો કોઈ ભબની ન ગે બી.
ઈકો તો સુરેશ ની છે જ. હા હા એને સુરેશ ઇકો થ જ ને એ ચલાવે જ છે.
એગયાર લાખ
એ તો કઈ ની લખાય.
એવું, તો એને વ કરી લઈએ ને પૂછ લ પાડાનું પૂછ લએ.
ભાડા તો એક જણા પંદરસો જેવા થશે હમ્મ
હમ્મ તો
પસી આપડે આગળ વધારીએ તો વધી જાય પાહુ એટલે કશું હો ભાડા તો હમજીને ના આપીદે જે થાય
હા એ તો ભાડું તો આપડે આપી જ દેવાનું
હમ્મ દર્શન વર્શન કરી ફરવા બધું ફરી
હમ્મ
સીધા ચોકડી જવાનું ગોપાલ હોટલમાં ગોપાલામ હોટલ માં જમી
ચોકડી પર આવેલી છે એજ ન દસેરા ચોકડી હા જમવાનું સાર મલે અમે એક વખત જમેલા એમાં
હા એ ગોપાલભાઈ ભરવાડ ની હોટલ એ ગોપાલભાઈ તો ઓફ થઇ ગયા પણ એમની હોટેલ હાલે તો સારું
એવું એમ
પછી
દે ગામ આપણા
સૂઈ કોન જવાનું
વચ્ચે નું અંતર વધી જાય એટલે આપણે ચા પાણી કરશુ
હમ્મ
પછી
બરોબર નાણા બેેટે મસ્ત જોવા લાયક બે વર્ષ થયા મન જઈ
તો મ્યુઝિમ બીઝમ સારું હો
એવુ મ્યુઝિયમમાં હું ફરવા નઈ ગયેલો અંદર બવ
મ્યુઝિયમમાં તો ફરવા લાયક
એવું એમ
હમ્મ એ બધું પહેલા નું વસ્તુ પબ્લિક કેવીતના રેતીતી કેવીતના ખેતી કરતીતી
બરોબર
થાય શું કરવું એ બધું છે ત્યાં
બરોબર એમાં તો પણ ગાડી
ગાડી
એતો બસમાં કે એવું કોક હોય હા પારકિંગમાં મૂકી ને બસમાં જવા દેવાનું
બસ માં તો ઝીરો પોઈન્ટ પર જવું હતો
એવું એમ
હમ્મ હમ્મ
હમ્મ એટલે એમાં જવા દેય નક બસામાં તો ગાડી તો અંદર નય જવા દેતા પેલું બોર્ડર નું આવ હને એટલે હા. ના હમણાં નહીં ગયેલો.
ના. હવે જઈએ તો બધું ફરી ને જઈ
હા. પછી તો બસમાં બસમાં ઝીરો પોઈન્ટ બજવવાનું.
હમ્મ.
માતા નું દર્શન કરી
હમ્મ.
સીધા આપડે સાતોર થઈન રાજ રાજસ્થાન બાજુ ઊભા રહે હે.
રાજસ્થાન, કી બાજુ? રણુજા બાજુ. હા. રામાપીર ના મંદિર, એક વખત જઈલો હું.
એકવાર જનમ
હા. વધાર નહીં મજા આવે હો ઓમાં. એકાબીજા બીજના દાડે બહું ટ્રાફિક હોય
બીજ ના દિવસે તો બઉ ટ્રાફિક. તેમાં નંબર જ ના આવેન. હવે આખી રાત ઊભું રહેવું પડે દર્શન માં.
હમ્મ. આખી રાત ઉભુ રહેવું પડે, હાચી વાત હે.
ટ્રેનમાં તો યાર બઉ
ટ્રેનમાં ના જવાય. પેશલ ગાડી લઈન જવાય, નકર રિઝર્વેશન કરાવવું પડે.
હમ્મ રિઝર્વેેશન કરાવ તો ચાલે.
હમ્મ. લોકલમાં ના જવાય.
એેટલે તો દર્શન કરી પછી આપણે જેસલમેર જશું. જેસલમેર તમે ગયેલા?
જેસલમેર ના, હમણાં ની ગીયો હું.
જેસલમેર નતા ગિયા?
ના. હો નતા જાઉં.
આ તોબી પેલા રાજાઓનું દરબારો તોપો બધું તો પડી જ છે, એટલે તો બી સારું એવું.
બરોબર.
હમ્મ.
તમે ગિયેલા? ની ગિયેલા વા?
હું તો જિયેલો હું જે
એવું? હમ્મ-હમ્મ, બરોબર. હાલે કેવું કાલ
કેવું?
એટલે પછી થી ફરી પછી જેસલમેર જોવા, જેસલમેર તમે જિયેલા છે ને રિસોર્ટમાં, તો આપણે રિસો, રિસોર્ટમાં ની ગિયેલા તમે જેસલમેર?
આ પોકરણ?
પોકરણ તો કિલ્લો, પોકરણગઢ. જેસલ, નહીં ગિયેલા તો પેલું પોગ્રામ ન થતો
ના ઈ ની જયેલો. બાકી જોવાનો તો જઈ આઈએે તો.
રણમાં સફારી કરાવવા તમાર રણમાં ગાડી ચલાવા દેઈ.
એવ એવું એમ ને. ના મે હમણા ની ગયેલો. એલે પાપડે બધા જઈએ સા સાથે બધા ભેગા થઈને તો થોરીને આઇએ.
બસી સીધા માઉન્ટબુ.
માઉન્ટ આબુ એમ માઉન્ટ આબુલો ગુરુ શેખર ઉપર જાયવું મસ્ત.
હા માઉન્ટ આબુ ફરી તમે જેલા એમ ને માઉન્ટ આબુ?
અમે જે ઓજ જેલો માઉન્ટ આબુ.
મહુ નથી ગેલો તો એ સાત માં ઝાજીદા ખબર નહિ.
એવ એ તો ગોળ ગોળ ગોળ ગાડીમ ચડાવી પડે ઈકો. બઉ ટ્રાફિક.
તોડ દદી ચલ્તી.
હા ના, ગુરુ શ ગુરુ શેખર તેટ જાય.
ખથી કાઢી જામ.
અી જા એકકો લઈના જ ખુલી.
એવ
હો, ખાસ સાત આઠ જણા જેવા જ હતા. પણ.
તો કોઈક તળાવ આવે છે નહી.
હો તલા હોન નાવડામાં બેઠેલામેમે.
નાડામ બેસવાે એમ?
ઓ નાવડામાં પચાસસો રૂપિયા ટિકિટ કોખો.
કેલ ટટેકટવા.
પચાસ સો રૂપિયા જેની ટિકિટ હોય, હમ મજા આવે. હા મજા જાવ.
હ સાથે એરા બેતાશે ને હડ.
ના કોઈ ના હોય આપડે આપડી રીતે જોવા.
તો સુરક્ષા માટે કોઈ આપતા.
ઓ ચેકેટ આપણ સુરક્ષા માટે આપ. હા, પછી આપડે કોક દસ પંદર મિનિટ કોક ફરવા દે અંદર. કસ બોલાય લ, બ હમ.
આપલો ભારત દુનિયાકડ બનાવું.
હા.
આપડે ભારત ની નીકળવાનું.
ના નીકળવું હોય ટાઈમ થાય એટલે, અરાઉન્ડ બોલાય.
કું કડા ત ત.
નભવા. નખતો બ દંડ થાય.
તો કઈ નહી કોઠવીયા ચલો.
હા તો ગોઠવીએ, ક્યારે ગોઠવ બોલો. હ બીજા ભાઈબંધ જે ખુશીલી.
સૂર્યસ્ત્રાણ બરાબર.
હા સુરેશ ગાડીમાં હોવાનો જ છે, આનંદ. કરણ ઓનું?
ના એ નહી હ.
તો લેબમાં બીજો સ્ટાફ હો પાટણ ન લેબ નો પૂછ લો. મો મારા અંથી બે.
સુ મને બૂકીધ.
આ અમારે અ હોય પણજ બે જણને પૂછી લ.
પછ વળતા ટાઈમ હતો તો આપણે બારોડ જતા આવશું એમ.
ભ ટાઈમ.
હ એથી ટાઈમ વધારે ટાઈમ મૂકતો હોય તો અંબાજી દર્શન કર.
હારે અંબાજી દર્શન થાય એવું ગબ્બર ઉપર. અત ચોમાસાની ફરવાની મજા આવે. હા અંબાજી તો ગેલો બઉ.
એવું.
હમ, મજ મજા.
કપર પછાડે?
ખબર પ ચડેને, પગારથી ચડાય લ ચડું ચડાય.
લીપમાં ચડાય પગારેપર ચડાય, તો ઉપર ચડી એટલે હાવ. ઉપર વકડાપ ગાસ છે ને.
હા પગા છે ન તો જાવ.
હા માથવાડી રેવો પ થય.
હમ એવું બધા તો પોણી વરસાદ ચાલુય તો પોણી સાઈડી જતો પગાર થયો સાચી ચા ને ચાલ.
એક વખત જેલો હત તો અંબાજી.
હમ. ઉપર ચાઢેલા નહી ગબ્બર ઉપર, અ. બરોબર. ના સારું અંબાજી હમણાં. સોનાનું મંદિર બનાવ્યું છે.
હા તો પણ તો પણ દર્શન કરવા જો તો તો દર્શન કરવા ગયા ને. કલાકે લાઈન માંથી બહાર નીકળ્યા.
બહુ લાઈન હોય અંદર સોનાનુ મંદિરમાં.
પબ્લિક બધી તો જ વળી જાય સીધી.
પબ્લિક પેલા ત્યાં જાય પસ ગબ્બર હોય ગબ્બર ઉપર ટ્રાફિક હોય.
એટલે અમે કયું અમે માઉન્ટ આબુ બાજુ ગેયા ને એટલે, પેલા આમ ગબ્બર પર પછી ગે તા.
બરોબર. અરે જવા જ ટ્રાફિક વધારે હોય એમ.
હમ.
તો મોડા તમે જો તો મંદિર બંધ થઈ જાય એનો ટાઈમ હોય સોના ના મંદિર ગબ્બર ઉપર ચાલુ હોય. સોના મંદિર ટાઈમ થાય એટલે બંધ થ જાય પણ ટાઈમ થાય એટ ખુલી જાય એવું.
તો તો કેવું બોર્ડર નજીક થ જ એટલે આતંકવાદી હોવાનું શક્યતા એટલે તો. પોલીસ કડક કાર્યવાહી કરતી હોય, હમ હમ. શીખવાય નહી અંબાજી જમીન અંબાજી જમીન.
હલો પૈસા કેટલા કેટલા લેવાના? તમે કેટલા લેવા?
પ પૈસા તો જે ભાગે પડતા પછી આપી જ દેવાના.
હા એટલે પંદરસો રૂપિયા એક જ નું કીધું ભાડો.
અલે પંદરસો તો આપડે કેટલા થાય સુઈ ગમ થાય તો બધા ફરવાનું રાજસ્થાન બધું ગોઠવીએ. એટલે જે ભાગે પાડતા, એટલે જે ભાગે થાય એટલે પાડતા આવવા પડેને.
હા એટલે તો આપવા જ પડે ને, હા ચાર દિવસ નું થઇ જાય.
એટલે કમસે કમ ભાડું એમને આપવાનું થશે દસ હજાર જે ભાડું થાય. એ બે હાજાર પછી અંદાજ આવવા બધે એવરેજ.
હા એવટ લજ રાખો ને બે હજાર બજેટ આસપાસ.
હમ્મ, બાકી તમાર જમવાના બધા ઈ તો અલગ થાય.
જમવાના તો અલગ જ થાય ને યાર જમ